બસ બસ અમે પણ મજામાં છીએ તો શું તમારા તબિયત પાણી
હા મારા તબિયત પાણી સારા છે જો તમારા તબિયત પાણી સારા છે.
હા હા અમારા પણ સારા છે. તો મે તો મને શું જણવા માંગુ છું કે તમે જે છે તે ક્રિકેટ નામાં મતલબ ક્રિકેટ જે ખેલ છે આપડો ભારતનો તેમાં કોઈ રસ ધરાવો છો. કે ધારો કે અત્યારે ચાલી રહ્યા છે મતલબ અત્યારે જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હતી એ ખતમ થઈ ગઈ એના પછી અત્યારે અઠ્યાવીસ તારીખે જે છે તે આપણું આઈ પી એલ મતલબ જે ભારતમાં ને ભારતમાં રમાય એ માટે તે બધું ચાલુ થવાનું છે તો શું તમે એમાં રસ ધરાવો છો.
હા હું રસ ધરાવું છું. તો તમે જણાવ્યું કે ક્રિકેટ ની અંદર રસ હું તો એટલો બધો રસ નહી ધરાવતો પણ બે ત્રણ વર્ષથી મને પણ એવું લાગ્યું કે ક્રિકેટ જોઈએ છે. જો તો આપણને આનંદ મલે છે અને થોડુંક એવું પણ લાગે કે ક્રિકેટ જોઈએ આપ ખબર પડે કે દેશની અંદર શું થાય છે કોઈ કેટલી ટીમો છે, એ વગેરે તો મને એ જણાવશો કે તમે કઈ ટીમ વિશે માહિતી જ વધારે તને ખબર છે, ગુજરાત, ગુજરાત ટાાઈસન્સ, આરસીબીઇ, સીએસ કે વગેરે જેવી હોઈ
હા હા આજે તમે બધી નામ બોલ્યા એ બધું જે છે તે ગુજરાત મતલબ ગુજરાત ની ટીમ છે હૈદરાબાદની ટીમ છે પછી આવી ચેન્નાઈ ની ટીમ છે એવી તો બધી બો ટીમો છે એમાં જે છે કે મે મારી ટીમ આર સી બી છે તેમ મેં આર સી બીને સપોર્ટ કરું છું તો તમે મને જણાવશો કે તમે કઈ ટીમને સપોર્ટ કરો છો
હું તો અવડે અવડે આ બે ત્રણ વર્ષથી જોવું એટલે હું ગુજરાત ટાાઈટન્સ જી ટી ને સપોર્ટ કરું છું
એવું છે તો હવે અત્યારે તો શું છે કે અત્યારે થોડા દિવસો પહેલા જે છે તે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ થઈ હતી તે તેમાં શું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા અને એ બે વચ ચે મેચ થઈ હતી અને એમાં એવું હતું કે જે મેચ જીતે તે સેમી ફાઈનલમાં જશે પછી સેમી ફાઈનલમાં ભારત જે છે તે પેલા સેમી ફાઈનલમાં આવા પેલા ભારત જીતી ગયું એના પછી ભારતની મેચ થઈ હતી વેસ્ટ ઇન્ડિઝ જોડે તે તેમાંય તે એવું હતું કે એ બે માંથી જે પણ જીતે તે છેલ્લા જઈને ફાઈનલમાં જઈને ન્યુઝીલેન્ડ સામે લડશે એમાં એવું હતું. તે એમાં હવે થયું એવું કે ભારત જે છે તે વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે જે છે તે બસોને છપ્પન કે સત્તાવન રન કર્યા હતા અને જે વેસ્ટ ઇન્ડિઝ છે તેમનું બેટિંગ આવ્યું તારે તે લોકો એ બહુ માર્યા છક્કા પણ માર્યા ચોક્કા પણ માર્યા આપડા ભારત વાળા એ પણ છક્કા ચોખકા માર્યા ત પરંતુ વેસ્ટ ઇન્ડિઝ વાળા સુ છે જીતવા માટે તેમની જી જાન લગાવી દીધી. પરંતુ તે છતાં પણ જે છે. તે ભારત ફાાઈનલમાં પહોંચી ગયું અને વેસ્ટ ઇન્ડિઝ વાળા જે છે તે હારી ગયા અને વેસ્ટ ઇન્ડિઝ વાળા શું છે કે સાત રન થી જ હારી ગયા બાકી જે સાત રન થી એ લો જીતી ગયા હોત તો શું છે કે એ લોકો ફાઈ માં બી પહોચી શકો ને આપ ભારતની જે ટીમ છે તે બહાર નીકળી જાય એટલા માટે શું થ કે જેમ તેમ કરતા કરતા તે ફાઈનલમાં પહોંચી ગયા પછી ફાઈનલ માં કેવું થયું. ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે લડવાનો વારો આવ્યો તે ટોસ ચડવામાં આવે તે ટોસ જીત્યો આપણે ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડે સિલેક્ટ કરી બોલિંગ તે ન્યુઝીલેન્ડ પ બોલિંગ સિલેક્ટ કરી તો મે ચાલુ થઈ તો પછી સંજુ સેમસંગ પછી તિલવર્મા. શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, આ બધા બેટિંગ કરવા ઉતર્યા, અને પછી છે ને શું છે કે આ લોકો એ પણ છ ચકા અને ચોક્કા ની વરસાદ કરી અને આ લોકો એ ફાઈનલમાં પણ બસો પચાસ રન ઉપર રન... કરી દીધા એના પછી બ્રેક આયો ડ્રીંક બ્રેક રહ્યો આવું બધું આયું ને એના પછી શું છે કે ચાલુ... થઈ ન્યુઝીલેન્ડની બેટિંગ, તે ન્યુઝીલેન્ડના ખાલી ત્રણ ચાર પ્લેયર સારા હતા બેટિંગમાં... તે પછી શું છે કે પેલી વિકેટ પડી, એમની બીજી વિકેટ પડી, ત્રીજી વિકેટ પડી એમ કરીન... ચોથી વિકેટ હોય પડી ગઈ. એના પછી પાવર પ્લે ખતમ થયો એના પછી ચાર વિકેટ પડી ગઈ મતલબ કે એમ... હમના જે છે તે પાંચ બોલરો છે છેલ્લા, એટલે એમનાથી બ રમાય ની, તે ઈન્ડિયા વાળા જે છે તે વચ્ચે શાંત પડીને શાંતિથી... બોલ નાખતા હતા, તો પછી ન્યુઝીલેન્ડ વાળા એ છે ને થોડાક જોડયા... કે ઈન્ડિયાને થોડાક રન ફટકારી માર્યા અને એ લોકો એ ગેમને જે છે તે અઢીસો રન જે કરવાના હતા એમાં દોઢસો રન કર દીધા ને એના પછી છેલ્લે... એવું હતું કે પાંચ ઓવરમાં એ લોકોને સો રન જોઈતા હતા, તે પછી હાર્દિક.... પંડ્યા, શિવમ દુબે, આ બધા એ તો જે બોલિંગ કરી છે, તે એના પછી છેલ્લા વિકેટો પડતી પડતી લાસ્ટ વિકેટ સુધી આવી ગયા. લાસ્ટ વિકેટમાં તો પછી તિલક વર્મા એ કેચ કર્યો મસ્ત અને એ... પ્રમાણે ફાઈનલમાં જે છે તે ટી ટવેન્ટી વલ્ડ કપ આપણું ઈન્ડિયા જીતી ગયું, અને એ મેચ જે છે અમદાવાદમાં જ રમાઈ હતી, અને આખા વિશ્વમાં... જે સૌથી મોટું સ્ટેડિયમ છે અમદાવાદમાં તા જ રમાય હતી, ત્યાં વિરાટ કોહલી... ધોની ને આ બધા જે છે તે પોતે મેચ જોવા માટે આવ્યા હતા, રોહિત શર્મા છે, પછી ગુજરાત ના પ્રધાનમંત્રી છે, મુખ્ય... છે પછી એવા બધા લોકો જે છે તે મેચ જોવા માટે આવ્યા હતા. તો શું તમે બીજું મને કશું પૂછવા... માંગશો.
હા તો હું તમને પૂછવા માગીશ ને કે તમે જયારે આ વર્લ્ડ કપ છે ટી ટ્વેન્ટી છે આઈપીએલ ચાલુ થાય ત્યારે તમે ટીવીની અંદર જોવ છો કે મોબાઈલની અંદર.
હા એ પણ તમારી વાત જે છે તે સાચી છે કે મેં જે છે કે કોઈ આમ... મતલબ જયારે સ્ટાર્ટિંગની મેચ હતી... તે ત્યારે ઈન્ડિયાની બધી મેચો જે છે તે અમે મોબાઈલમાં જોતા હતા અને અત્યારે શું છે... કે જયારે ફાઈનલ સેમ જારે ભારત સેમી ફાઈનલમાં પહોંચ્યું એના પછી ફાઈનલમાં પહોચવા માટે મતલબ આજે છેલ્લી છેલ્લી ત્રણ ચાર મેચો હતી... એ અમે બધાએ જે છે તે... જે સ્ક્રીન પર જોય, મતલબ કે અમારા ગામમાં... એક બગીચો છે બહુ મોટો અને એમાં શું છે કે લોકો એ મોટી સ્ક્રીન લગાવી અને લોકોને બોલાવતા હતા કે આવી રીતના એ સેમી ફાઈનલ યોજાવાનો છે, જોવા માટે તો એની માટે બધી વ્યવસ્થા કરતા... સ્ક્રીનની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ખુરશીની વ્યવસ્થા આવી બધી વ્યવસ્થા કરતા અને પછી મસ્ત મેચ... પતે ત્યાં સુધી બધા લોકો બેસતા જોતા શાંતિ થીને બધા આનંદ માણતા, ને છેલ્લી વખતે તો શું થયું કે જયારે જ ફાય ભારત જે છે તે ફાઈનલ જીત્યુંતુ તારે અમારા ગામમાં તો લોકોએ ડીજે લઈને રેલી... કાઢી હતી તો શું તમે તમે આવું જોયેલું છે કે ઈન્ડિયા જીતી હોય ને કોઈ રેલી કાઢી હોય ડી જે સહિત તો તમે જરાક જણાવશો
હા હા જોયેલું જ છે ને કારણ કે જયારે અમે અમારા ગામની અંદર તમે કહ્યું કે વર્લ્ડ કપ ચાલુ થયલું ત્યારે અમારા ગામની અંદર હોય એક મોટી સ્ક્રીન તો નથી લગાવી પરંતુ અમારા ગામની જ્યાં આકડી એક સિનેમા છે તેની અંદર અમે બધા જોવા ગયેલા કારણ કે એ સિનેમાવાળાએ એવું કહેલું કે અમારે ત્યાં પ્રોજેક દ્વારા અ વર્લ્ડ કપ જોવાનુ છે તેથી અમે બધાને ફ્રી જ હેતું તેથી અમે ત્યાં ગયેલા અને પછી જયારે વર્લ્ડકપ જીત્યા ત્યારે પેલા તો અમે બો જ ખુશ થઈ ગયા ડિસ્કો કરે ને એવું બધું પછી અમારા ગામની અંદર એક ડીજે હ અમે અમારે અમે રેલી કાઢેલી પણ તમે જણાવ્યું એ પ્રમાણે અમારી એટલી બધી મોટી નતી રેલી કારણ કે અમારું ગામ નાનું છે. તેથી અમે થોડીક રેલી કાઢેલી તો તમે બીજું મને જણાવવા માંગશો કે આ બ બધું જે તમે આઈપીએલ ની અંદર થાય છે તેની અંદર અમુક લોકો સટ્ટા જુઆ એવું બધું પણ ખેલે છે તમને તો એ તમે આવું બધું કરો છો કંઇ?
ઘી વાત માં સુ છે એ મતલબ એમાં શું છે કે અમે અમને આવડતું નથી. એટલે અમે બહુ રિસ્ક લેતા નથી. એમાં હવે એમાં વસ્તુ એવી છે કે મેં જ્યાં સુધી જોયું તું ત્યાં સુધી શું છે કે પહેલા નંબર પર આવા વાળા જે પણ વ્યક્તિ હોય એને એક કરોડ રૂપિયા મળે. એટલા માટે શું છે કે આ બધું કરવું હોય ને તો પહેલા તો આપણે સારી રીતે કેવી રીતના થતું હોય એ બધું આપણે શીખવું પડે. એટલા માટે શું છે કે અમને પેલા તો આવડતું નતું. એટલા માટે અમે આમાં કઈ રસ ધરાવતા ન હા પરંતુ મેં એવું જોયેલું છે કે મારા ભાઈબંધો જે છે તેઓ આની પર સટ્ટો લગાવે છે. મતલબ કેવો સટ્ટો કે ઉદાહરણ તરીકે ગ્રાઉન્ડમાં સંજુ સેમસંગ રમે છે. તો એ પચાસ રન ઉપ પર મારે તો એ લોકો એક પચાસ રન પચાસ રૂપિયા લગાયા હોય તો એના ડાયરેક્ટ ડબલ થઈ જાય અથવા તે પચાસ રન નીચે મારે તે પચાસ રન પચાસ રૂપિયા જતા રે એવી રી ના એ લોકો સટ્ટો મારે પછી બીજું એવી રીતના જોયેલું છે કે લોકો એવી રીતના સટ્ટો મારે કે ઈન્ડિયા પાકિસ્તાનની મેચ હોય કે ઈન્ડિયા જીતે તો સો રૂ પિયા અને ના જીતે તો એ સો રૂપિયા હારી જાય અને જો જીતે તો એમને સોના ડબલ બસો તો મલે એવી રીતના લોકો જે છે તે સટ્ટો મારતા હોય છે. ને શું છે કે અત્યારે તો ધોની છે કોહલી છે એ બધા એકદમ સારા રમ નારા પ્લેયરો છે એટલા માટે શું છે કે અત્યારે તો છેલ્લા આઈ પી એલ ની બધું ચાલુ થાવાનું છે. અઠ્યાવીસ તારીખેથી તો શું તમે એ મેચ જોશો કે પછી આમને આમ કાઢશો?
કારણ કે આઈપીએલની અંદર એવું છે તો મારા ભાઈબંધો જોવે છે. અને તે અમે બધા એક જગ્યાએ ભેગા થઈને જોઈએ છીએ. તો હારુ ચલો મારે કંઈક કામ છે તો હું જઉ તમારે ધન્યવાદ કે તમે આઈ પી એલ વિશે અને ક્રી કેટ વિશે માહિતી આપી
ઓકે ઓકે સારું મને પણ તમારી સાથે વાત કરીને મજા આવી સારું તો આપડે ફરી કદી વાત કરશું.